હલો
જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો મજામાં.
જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં કેમ છે ઘરના બધા તમારે.
હા સારા જ છે આજકાલ તો પણ નરતા ચાલી રહ્યા તો તેની બધી તૈયારીમાં જ બધા લાગેલા છે હમણાં બધા નરતા ચાલી રહ્યા છે તો તેનું બધું ઉજવમાં જ લાગેલા છે તમારી ઘરે કેમ ચાલી રહી છે તૈયારી.
અમારે ઘરે પણ અહંયા નોરતા ની તો ખુબ જ ધૂમધામ થી ઉજવણી થાય જ છે અને અમે દર વખતે કરીએ છીએ આ પરંપરા કેટલા વર્ષોથી ચાલતી આવેલી છે અને અમે નોડદામાં ખુબ જ માનીએ છીએ એટલે અમે નોરતા બધા જ નોરતામાં અમે ગરબામાં પાર્ટિસિપેટ પણ કરીએ છીએ. અમારે અહિયાં પણ હમણાં હાલમાં ગરબાનો ઉત્સવ રાખવામાં આવ્યો છે અમે દરરોજ ના જઈએ છીએ રાતના અનેને અમે પેલા તો આરતી કરીએ છીએ ત્યારબાદ અમે ગરબા પણ રમીએ છીએ અને અમે બહઉ મજા કરીએ છીએ ગરબા રમ્યા રમતા ને તમારે કેમ છે ગરબા અમે રમે છીએ કે પછી.
હા અમારી ઘર બાાજુ પણ ગરબાતો રમ્યા જ છે. કારણ કે તહેવાર આપડે. જોવો જોઈએ તહેવાર ઉજવવાથી બધા સગા સંબંધીઓ સાથે મળીને ઉજવે તો અ કેટલાક આપણા રિશતા ખરાબ થઈ ગયેલા હોય તે સારા પણ થઈ જાય છે અને બધા સગા સંબંધીઓ સારી હોય સારા હોય તો ખુબ જ સારું લાગે છે જેથી કરીને અમે બધા મિત્રો સઘ સગા સંબંધી અને પરિવાર સાથે ગરબા રમીએ છીએ ગરબામાં પાર્ટિસિપેટ કરીએ છીએ આરતી કરીએ છીએ અને ખુબ જ મજા પણ માણીએ છએ કારણ કે તહેવાર એ મજા માણવા માટે. જ આવે છે અને તહેવારમાં ખુબ જ મજા આવે છે.
હા વાત તો મારી બરાબર છે અમારે અહીં પણ ગરબા જે અમે રમએ છીએ ત્યા અમારે અહીંયા તો એ બધા મ મોસ્ટ ઓફલી જગ્યા પરમ બહાર ના નથી આવતા હોય પણ અમારી જગ્યા પર તો ફોરેન થી પણ લોકો આવે છે ગરબા જોવા માટે કારણ કે અમારે અહં ના ગરબા જે ખુબ જ પ્રખ્યાત છે અને અમારે અહીંયા જે સિંગર આવે છે. એ પણ ખુબ જ પ્રખ્યાત હોય છે એટલે અમારે અહંયા તો ગરબા ગાવા માટે મોટા મોટા સિંગર લોકો આવે છે તોરે અહંયા કેવું છે કોણ ગરબા ગાવા આવે કે તમે ફળિયા વાળા બધા જ ગાઓ છો કે પછી બહાર થી કોઈ વ્યક્તિ આવે છે.
ના ના અમારા અંમાં એટલું બધું કઈ મોટું થતું નથી પરંતુ અમારા ગામના જ લોકો ડીજે મૂકીને એમ કરીને ગરબા રમે છે પરંતુ ખુબ જ મજા આવે છે વધારે પબ્લિક નથી થતું ખાલી ગામનું જ પબ્લિક થાય છે બધા આપણા વાળા જ હોય છે અને ખુબ જ મજા માડી છે કારણ કે તહેવારમાં. એ બહુ મજા આવે છે અને તહેવારમાં તહેવારની વાત ચાલી જ રહી છે તો મને છે ને બટા ટકા વધારે છે ને ગણેશ ચતુર્થી નો તહેવાર ખુબ જ ગમે છે કારણ કે ગણેશ ચતુર્થી માં આપણે કેટલાક ચૌદ દિવસ સુધી ગણપતિ બાપાની પૂજા કરીએ અને ત્યાં સુધી આપણે તેમને. રહીએ તેમને ભોગ ખવડાવીએ તેમની આરતી કરીએ અને પછી અંતિમ દિવસે તેમને આપણે. વિસર્જન કરવા જોઈએ. તો નાચતા નાચતા જવાની કઈ અલગ જ મજા આવે છે, અને થોડુંક ડુખ પણ લાગે છે, પરંતુ તે તહેવાર મને ખુબ જ ગમે છે.
હા વાત તો તમારી સાચી છે, તમે કીધું તમને જેમ ગણેશ ચતુર્થી એ ખુબ જ ગમે છે, તેમ મને પણ ભગવાન શ્રી રામનો જે દિવાળી નો તહેવાર છે, તે ખૂબ જ ગમે છે, દિવાળી નો તહેવાર હમણાં ભારતમાં કેમ ઉજવામાં આવે છે એના પાસણ બહુ મોટું કારણ છે, એ કારણ મેં તમને જણાવ છો કારણમાં એવું છે, કે જયારે અ સીતા માતાનું હરણ કર્યું હતું રાવણે ત્યારે ભગવાન શ્રી રામે જે પ્રયાસો કર્યા હતા જે લડ્યા હતા સીતા માતાને ચોડવા માટે માટે અને હનુમાનદાદા એ પણ એમનો સાથ આપ્યો હતો એ લોકોએ રામસેેટુ પુલ બનાવ્યો હતો પંચવટીમાં મહારાષ્ટ્રમાં એ લોકો આખું થોડું ઘણા વર્ષો અહિયાં કાઢ્યા હતા અને વાનર સના બનાવી પછી ત્યારબાદ લંકા પર હમલો કર્યો હતો અને જયારે રામજી રાવણને પ્રસ્ત કર્યો અને રામજી જીત્યા ત્યારે એ પછી એ લોકો પાછા જયારે આવ્યા એ લોકો ના વટન ત્યારે જે બધું સ્વાગત કરવામાં આવ્યું એમનુ ફટાકડા થી તે અમને ખુબ જ ગમ્યું એ કારણોસર અમે દર દર વર્ષે અમારે અં દિવાળી નો તહેવાર ઉજવ્યો છે, અને એમને દિવાળી નહેવાર ખુબ જ ગમે છે તમે કેમ છો તમારે અં ગણેશ ચતુર્થી બહુ ધૂમધામથી ઉજ્વયે છે.
હા અમારે એકમાં ગણેશ ચતુર્થી ખુબ જ ધૂમધામ ઉજવાય છે, દિવાળી પણ ખુબ જ ધૂમધમથી ઉજવાય છે, અને હોળીનો તહેવાર તો પૂછો જ નહીં હોળી ના તહેવારમાં તો આ વખતે એટલી મજા માણી એટલી મજા માણી અમારા અંમાં તો બધા જ ગામના લોકો એક સાથે મળીને ધૂળેથી રમવા આવ્યા પહેલા તો તો સાંજે હોળી સળગાવી મે અને બધા જ મજા માડી હોળી સળગાવી પછી સવારે બધાને જ રંગી નાખ્યા અને આખું ગામ લાલ પીળું થઈ ગયું કારણ કે મજા આવે છે, જયારે રંગવા બધાને જઈએ અને જે પણ મતલબમાં આપડી સાથે આ રીસાઈ ગયા હોય ને એવું કઈ પણ હોય તે પણ બધા માની જતા હોય છે, હોળી ના તહેવારમાં તો કારણ કે એકબીજાને રંગ લગાવવાની એક અલગ જ મજા આવે છે.
હા તમારી વાત હાચી જ છે તમારે જેમ બધા દિવાળી તમે જેમ ધૂળ જો અમારે અહીંયા જે દિવાળીઓ જે છે તેની થોડી ઘણી આડઅસર પણ છે એટલે કે થોડી ઘણી ઈફેક્ટ પણ છે એના કારણે જે પોલ્યુશનમાં જે થઈ રહેલો વધારો હમણાં ખુબ જ વધારો થઈ રહ્યો છે પ્રદુષણ એના કારણે હવાનું પ્રદુષણ થાય છે અને જે ધુમાડો નીકળે છે તેના કારણે જે પ્રદુષણ થાય છે અને જમીનનું પ્રદુષણ પણ ખુબ જ થાય છે, જે ફટાકડા ફોડવાથી એના લીધે જે પાક હોય છે ખેતીનો તે નાશ પામે છે અને ઘણા બધા રોગો પણ થાય છે અને ખાસ કરીને ધુમાડો બહ ઘણો બધો ધુમાડો હોવાથી શ્વાસ નળીમાં ઘણા બધા પ્રોબ્લેમ આવે છે હોસ્પિટલોની મુલાકાત લેવા આપડે અને સારી એવી સારવાર લેવી પડે છે એના કારણે ઘણા બધા બેડ ઇફેક્ટ પણ છે પરંતુ અમે દિવાળી તોજએ છીએ અને અમે દિવાળીમાં ફટાકડા બહુ ઘણા ફોડતા નથી એ માપમાં ફોડીએ છીએ અમે એટલે પોલ્યુશન ઓછું થાય હ અમે જે પ્રદુષણ થાય છે એના બદલ અમે વૃક્ષારોપણ પણ દરવર્ષે કરીએ છીએ જેથી પરદુષણ ઓછું થાય અને વૃક્ષારોપણ થઈએ તો વૃક્ષારોપણનો એક મોટો ફાયદો એ પણ છે કે પ્રદુષણ ઘટાડી શકાય અને બીજો ફાયદો એ છે કે આપણે જે હમણાં તાપમાનમાં વધારે તાપમાનમાં આપણે ગરમી વધુ લાગી રહી છે એમાં પણ ઘટાડો કરી શકાય એ ખુબ જ મોટો ફાયદો છે અને વૃક્ષનો પણ આપને જે ફળ ફૂ બધું ઘણા બધા વસ્તુની પ્રાપ્તિ થાય છે જેની આપણે દવાઓ બનાવી શકીએ છેએ વૃક્ષના પાંદડાથી અને એના જે લાકડા હોય છે વૃક્ષ તેનાથી આપણે અ ચૂલા સલગાવી શકીએ છીએ ને ઘણું બધું કરી શકીએ છીએ એમાંથી ઘણી બધી ઔષધિઓ બને છે જે આપણે પૂર્ એ આપણા પૂર્વજોએ જે આપણે ટ્રીક આપી છે, બનાવવાની તેના બદલ આપણેે ઘણી બધી ઔષધિ બનાવી શકીએ છીએ અને એ આપણે લાંબા ગાળે ખુબ જ ફાયદાકારક થાય છે. તમારે શું કેવું છે, તહેવાર પર હજુ કઈ લાબુ
હા તહેવાર પણ આ આડઅસર હોય છે, જેમ કે અમને ધૂળે થી અમે રમ્યા તો ત્યારે કેટલાક લોકો પાકા કલર થી પણ અમને રંગી ગયા જે કે ગુલાલ થી રંગી તો સારું કેહેવાય પરંતુ આ ટીપ લાવે અને એ બધા પાકા કલર થી રંગે તો મતલબ અને કાઢમાં કેટલુંક દાયક થાયે અને બીજા દિવસે નીકળતી જ ના હોય અને કેટલું ખરાબ દેખાતું હોય જો આપણે કાચા રંગથી રમીએ અને સિમ્પલ હોળી રમીએ જે મતલબમાં પાણીનો યુઝ ઓછો થતો હોય તો મતલબમાં તહેવાર રમવાની પણ મજા આવે દેખાવા પણ સારું લાગે અને પાણી ની પણ બચત થાય જેથી કરીને આપણે પેલા તો તહેવાર ઉજવવા જોઈએ પરંતુ તેની આડઅસરને જોઈને આપણે તે હિસાબે તહેવાર ઉજવવા જોઈએ કે તે હિસાબે આ પર્યાવરણને કઈ નુકસાન ન થાય કારણ કે સૌથી પહેલા પર્યાવરણ છે જો પર્યાવરણ રહેશે તો જ આપડણે રશું કારણ કે પાણીની અછત આજકાલમાં બહુ જ જોવા મળે છે, તો પાણીનો આપણે ઓછો ઉપયોગ કરવો જોઈએ પાણીનો ઉપયોગ આપડણે સારી જગ્યા કરવો જોઈએ પણ એના માટે મતબવ જ નથી કે આપણે તહેવાર ઉજવો જ નથી આપણે એક દિવસ તો કરી જ શકીએ છીએ પરંતુ તહેવારમાં ઓછો ઉપયોગ કરવો અને સારી રીતે એવું જવું એવું મને તો લાગે છે, તો સારું
હા તો મારી વાત બરોબર છે, અને મેં તમને જેમ જણાવ્યું કે ફટાકડા ફોડવાથી જે હવાનું પ્રદુષણ થાય છે, એ તો થાય જ છે, પણ જે હાલના છોકરાઓ છે, તે શું કરી રહ્યા છે, કે ફટાકડા જે એમ જમીન પર તો ફોડે જ છે, પણ હવે તો જે નદી હોય કે તળાવ હોય કે ગમે ત્યાં હોય ત્યાં પણ ફટાકડા અને પાણીમાં ફટાકડા લખીને ફોડી રહ્યા છે, અને ઘણા બધા ફટાકડા એવા પણ આવી ગયા છે, કે જે પાણીમાં પણ સળગી શકે છે, અને ફૂટી શકે છે, એના કારણે શું થયું છે, જે પાણીમાં જે જીવજંતુ રહે છે, માછલી જેમ કે માછલી કાચબા કચેલા એ બધા ઘણા જીવ રહે છે, અને એ લોકોને જે ફટાકડા ધોવાની એ ફટાકડાનું જે પ્રદુષણ થાય છે, પાણી તેનાથી એ લોકો મૃત્યુ પામે છે, એના કારણે તળોનું પા પાણી પણ ગડુ થઈ જાય છે, અને ઘણવારું નુકસાન થાય છે, અને એ જ પાણી જો આપણે પીવાલાયક યુઝ કરીએ તો આપણને પણ ઘણી બધી બીમારી થવાની શક્યતા રહેલી છે. એમાં શ અમે છે, ને તળાવનું જ પાણી પણ અમે ઉપયોગ કરી છે, અને તળાવનું પાણી શું એક જગ્યા રહે છે, આખો વર્ગ જે હલચલ કરટું નથી એટલે વહી જતું નથી તેથી જે અમારે અહિયાયા જે ફટાકડા ફોડવામાં આવ્યા હતા આગળ તેમાં ઘણું બધું પાણીનું પ્રદુષણ થઈ ગયું હતું તેના લીધે અમે પછી સરકારશ્રીને માંગણી કરી હતી અને ત્યાં અમને પાણીની સ્વચ્છતા કરવા બદલ ખુબ ઘણું બધું પ્રોત્સાહન મળ્યું અને અમે પાણીનું જેવ હતું પ્રદુષણને પ્લાસ્ટિકને જે કચરો ના નાખવામાં આવ્યો હતો જે ફટાકડા ફોડવામાં આવ્યા હતા તે બધું બહાર કાઢીને સાફ કર્યું હતું અને પ્રાણીનું પ્રદુષણ અમે અટકાવ્યું હતું અને હાલમાં તો સરકારશ્રી તરફથી દર વર્ષે અમારા તળાવની ચેકિંગ થાય છે, અને અમે પણ બધા નાના નાના જે છોકરાઓ હતા જેમને ફટાકડા પડ્યા હતા એમને અમે માર્ગદર્શન આપ્યું કે આ ગલત છે. અને હાલમાં તો એ લોકો હવે ફટાકડા અંડર ફોડતા નથી ટાળે છે, પરંતુ ખબર નહ હવે બીજી પીઢી હવે તો ફટાકડા ફોડે પરંતુ અમે ત્યાં બોળ પણ માર્યું જ છે, એટલે ત્યાં કોઈ ફટાકડા ફોડતો તો નથી જ અને અમને ખુબ જ ગમ્યું છે, અને અમે એ પાણી ન ઉપયોગ કરી જે ખેતી કરીએ છીએ એ પણ ખૂબ જ સરસ થઈ રહી છે, અને અમને બહુ જ મજા આવે છે, અને જે અમારે ખેતીના પૈસા આવે છે, તેના કારણથી અમારી જે પર્યાવરણ પ્રત્યે જે લાગણી છે, તે ખૂબ જ વધી ગઈ છે, અને જે પૈસાથી અમે જે તહેવાર ઉજવીએ છીએ તેમાં પણ ખૂબ જ મદદ કરીએ છીએ તેના કારણે જે પૈસા આવે તેનાથી અમે ગરીબ હોય તે લોકોને દાન પણ થોડા ઘણા પૈસા કરે છે, જેથી એ લોકો પણ તહેવાર જઈ શકે અમે પણ તહેવારજએ છે, અમે પણ ખુશ ર અને જો બીજા પણ ખુશ રહે ફટાકડા ફોડી શકે તો અમે પણ ખુશ ર છે, તેથી અમે તો દિવાળી ન તહેવાર બહુ ગમે છે, તો તમારે કોઈ બીજા તહેવાર જેમ કે ઉત્તરાયણ ઉત્તરાયણ તમારી બાજુ છે.
અમાર બાજુ ઉત્તરાયણ પણ ખુબ જ સારી રીતે ઉજવાય છે. અને ઉત્તરાયણ માટે તેમાંથી કેટલી મજા આવે છે, કારણ કે એકબીજાના પતંગ કાપવાની તલના લાડુ ખાવાની આ બધી કેટલીક મજાઓ આવતી હોય છે, મેં તો કેટલાક વર્ષો એમ વર્ષો થી વર્ષો તલના લાડુ ખાયાવ છું અને મને બહુ જ લના લડુ ફવ છે, દર વર્ષે હું વાત જોઉં છું કે ઉત્તરાયણ ક્યારે આવે અને ક્યારેલના લાડુ ખાવ ક્યારે હ પંગ ચગાવ ક્યારે બીજાના પતંગ કા ડોરો મંજાવો પરંતુ તેનો એ પડશે કે જયારે ડોરો બધો પાકો હોય છે, તો કેટલાક લોકો કપાઈ જાય છે. આ બધું થતું હોય છે તો કેટલા પણ તહેવાર હોય તેના સાઈડ ઇફેક્ટ હોય જ છે, પરંતુ આપણે મનાવવું ન છોડવું જોઈએ પરંતુ તેને આપણે દૂર કરવાના પ્રયત્નો કરવા જોઈએ જેમ કે હમણાં ચાઈના દોરું હોય આ બધી ડોરી મતલબમાં બેન કરવામાં આવી છે, તો ડોરી બેન કરવામાં આવે તે કેટલુંક સારું કામ કર્યું છે, અને તેના લીધે આપણે બટંગ સારી રીતે ચગાવી શકીએ કોઈ પણ નું ગળું કપવામાં અ ઓછું ગળું કપાય અને કોઈનું ગળું ન કપાય જેથી કરીને ખુબ જ સારું રહે છે, પરંતુ આપણે ધાર્મિક ઉત્સવ ઉજવતા ઉજવ આપણે રાષ્ટ્રીય ઉત્સવોને પણ ન ભૂલવું જોઈએ રાષ્ટ્રીય ઉત્સવમાં જેમકે આપણે સ્વતંત્રતા દિવસ પ્રજાસત્તાક દિવસ જે આપણે સ્કૂલમાં ઉજવતા હતા ત્યારે કેટલીક મજા માણતા હતા અમને હું મારા જ સ્કૂલ ની વાત કરું તો લ્ટ. વર્ષે હું જયારે સ્કૂલમાં હતો તો ત્યારે અમારે સ્વતંત્ર દિવસ પર જયારે અમે ડાન્સ કરેલો. અને અમે આર્મીમાં આર્મીવાળા બનેલા હતા અને ખૂબ જ મસ્ત ડાન્સ કરેલો અને ખૂબ જ મજા આવેલી અને બ. જયારે ડાન્સ જોઈને તાળીઓ પાડતા હતા ત્યારે અમને ખુબ જ મજા આવેલી અને આ સ્વતંત્ર દિવસ પર આપણે સ્પીચ આપવામાં આવે છે, બધાની સાંભળવામાં પણ ખુબ જ મજા આવે છે, શ તમે પણ તમારા સ્કૂલમાં સ્વતંત્ર દિવસ ઉજ
હા અમે પણ દિવસ ખુબ જ મોજ શોખ થય છેાટા અને અમે ભવિષ્યમાં પડું જશું ચાલો પછી મળીયે.
હા હા ચાલો.